હલો
હા તો હલો હલો હલો અવાજ નહી આ રહી હ
હલો હલો હલો હલો
હલો હલો હલો અવાજ ની આ રહિહેં
હલો આવેલા અવાજ આયો
હવે આયો
હા હવડે હ ફોન કર્યો ને
હા
તો એકદમ મેં કોલિંગ નુ દબાયું પણ કોલ ગયો નહી ચોટી ગયુ મે કીધું ટાસ્ક બગડયો લાગે તો પછી ધીરે રહી ને ફોન ગયો
એટલે ત મે કીધું મેં ફોન ઉપાડ્યો મેં કીધું કઈક મે કહ્યું તો એ ડિસકનેક્ટર બતાવ તો હતું પહી હવે કનેક્ટ
હવે ને એકદમ ફોન કોલ દબાવે તો ચોટી ગયું ફોન એ ના ગયો કશું નહી ર્રેન પાહો ગયો
કાલ તો અમારા રજા પાછી
પેલી તારીખે હતી ને પાલ કાલ
કાલે મોદી આવે જો મોદી કઈ રોકયો ખબર ન હા ભાઈ અમે બાની નીકળી એ ને
હા
તય એક હોટલ છે અને એ પેલ પાછળ પોલિસ ચોકી એ હોટેલમાં મોદી રોકાયો
તે આયો ક્યારે
હા આજે તન દિવસ રોકાવાનો હોવે
તો તણ દિવસ રોકાશે હવે એ હોટેલે તો પોલીસ વાળા તો બોહ હશે ને યાર
ઘાણ ને ગાડીઓ મા નકકી દીધા અંદર
એવું
હોવે.
તા દેખાયો ખરો હેલિકોપ્ટર દેરેક્ટર સેમાં આયો જોયો કે ગાડી
હ અ અને આજે અમાર તાને કાલે આજે કાલે કેટલા આયેલા ખબર અમારે ત્ય કંપની માં બહાર હેલિકોપ્ટર પોચ હેલિકોપ્ટર
એવું એટલે મો એ આયા છે એટલે રજા લીધી છે એવું છે.
હા.
એ આયો છે એટલે રજા લીધી છે. એટલે વડાપ્રધાન આયો એટલે રજા આલ દીધી એમ હા હા.
હમમ
હા હારુ કેવાય.
હા.
તો હવે રવિવાર ચાલુ હોય એવું.
રવિવાર ચાલુ
કાલ શનિવાર ને હ અ. રવિવાર જવાનું હે ને
બરાબર. રવિવાર, સોમવાર ફરીશવાર
હમમ
ઓય પેલું એક કૂતરું હતું પીજી પર તો
કંઈ
હે તો તોપ કુતરું હતું ને એક ઉપર તો તે દિવસ વિડીયો કોલમાં બ નય લો
હવ આ બે કૂતરા રખડે છે.
પેલે રાખડતું છે એમ.
હોવે ચપલા લય નાહિ જાય.
ચપલા લય નાહિ જાય.
હા હોવે.
એ યા
હા.
ના ના એવુંં નય આ વરસાદ પડે.
કઈ પર બેઠો ધાબા પર હમમ પલો કય રા
પણ એલો નીચે રૂમ માં
રૂમમાં બેસીશ
પેલો તો ભાઈ હારા હું તો ગયો ત તો નીચે આખો પોહળો થય ઊઘેલો. મે કીધું એસે નય સોને કા ભાઈ મેરે કો સોના હે ઈધર
તે નોકરી ની જવાનું એને આજે
આવું તો હો હો તેય દિવસ પછી કદાચ ટ્રેનિંગ થશે એવું કઈક છે.
હમમ ના પેલો પેલો જૂનો હતો એ લા એ ગયો આ નવો આયો છે. બાર વાગે આવશે ને આ નવો આયો છે એ હજુ નઈ થાય. તો તમે ચાર જણા કેમ ના ઊઘશો હારા.
ચાર બેડ હૈ ન
ચાર સે બેડ.
તાર
તો એ જગ્યા કેટલી હોકડી થઈ ગઈ હસે ચાર બેડમાં.
બોલ્યા આવવાગડી એટલે તો અમારે અહ રૂમ બીજોર કરવાનું કરીએ.
ચાર ચાર બેડ એટલે હારા
એક બે દિન આપડા હોય ને તો ચાલી જાય, કધો ના ચાલે.
નાજ ચાલેને. તમારા બેની અલગ રૂમ થાય એુંવુ સેટિંગ ના થાય?
એવું કરવાનું જ છે લા. પણ પૈસા જાય લા બીજું કશું નઈ, પૈસા જાય એનો વાંધો નઈ.
આ ભાડું. ભાવ બે જણના ભાગે વધારે
તૈયાંન જણ હોય ને આપડા તૈંજણ હોય ને. તો વાંધો ન આવે, તૈયાંન ને તૈયાંન છ ભાઈ છેલ્લે હજાર હજાર ભાગી મેલ પડી જાય.
આ પંદરસો પંદરસો થાય તમારા બે હાજરમાં.
હા.
તૈયાંન હજાર ભળુંને હા, એટલે પંદરસો પંદરસો થાય.
પંદરસો પંદરસો પણ હારા પછીખર્ચો વધારે પહોંચેલો.
હમ્મ.
દ હવે પેલો જોઈનિંગ થઈ જશે પછી તમારામાં જ રહેશે ને.
હા, એતો એવું થશે.
હા, તો પછી હારા. ચાર જણા તો તમે બધું સંડાસ બાથરૂમ બધું ભેગું છેમનું ફાવે.
ના પા પછી મા મારા ટાઈમએ ઊઠે તો હું તો પછી હાલુ હું માં
સા બધાને પોત પોતાની રીતે ઉતવાર હોય, તો બધા એક જ ટાઈમે જવાનું પાહુ
હા, તો તો પછી મને તો કે મને નવા દે પેલા. હું વેલો ઉઠ્યો એમ પછી એ વયો ઉઠ્યો પછી મને કેહ નવા દે પેલા હું તો હારું પછી હવારમાં તો.
તો બીજી કેટલી રૂમો છે તમારે, કેટલી રૂમો પીજી?
જોને અઢાર ઓગણીસ, પચાસ હાઈટ જેવી હશે.
તો બધામાં રે કે ખાલી છે અમુક, બધા ફૂલ?
ચલ્લી રૂમ કે એક એક ધાબે છે, એ ધાબે છોડી નહીં.
બધી પૂરી?
બધે ફૂલ.
તો તમે ભાઈ બીજી કોઈ અસો લેવાની તે ક રે બીજી જેવું પડશે?
એટલે આ ભાઈને કઈક મોકલી, બીજી રૂમમાં ઘાલી દેવાનું એમ
એટલે પેલા ને બીજામાં ઘાલી દેશે એમ, તમે એજ રેસો.
હા, હા.
તૈયાંન જે હતા એજ
હા, પીરાણઈ લે
જે બે હોય એને ઘાલી દેવાનો એટલે તૈયાંન થઈ જાય.
હા.
જ.
તા કેટલા થયા હતા, છ સાત કેટલા હતા?
મારે, મારે આ બાર પત્યા, કારણ ત મારેલો.
હો એ બસ
પણ તે ભાઈ એ ઉપાડે એ એ એકલે અગિયારમો એ બગેલો, પછી એ બારમો થયો, તઈણ બાકી. પંદર થવા.
તઈણ બાકી
હા.
બરાબર હમ, કો શું કે?
ફેકી દો ત્યા
આતો હશે કઈ વીસ. ના વધે ભાઈ, છવ્વીસ એ આવે કશે
છવ્વી?
હા.
એવું, ત તો હજુ ચેટલા આવે? તી આવે?
તા આવે
હલો, કેટા આવે?
વીસ આવે
ત્રીસ?
માર બતાવું.
જાના ભાઈ. હાજા. હા ડરી ગયો છે એટલે નોકરી ક હજાર એટલે વાતો કેતી હશે.
તારું હું જાહે?
હા બોલ. રામે એલી આઈ આઈ નવરી ધંધો નાય એટલે.
તા.
તા જેમને નવરોખ ઘેર નહ પડી રહ્યા હતા ને એવું કહી દ ને મોડા પર.
તાર ગેમ નવરો મફત નઈ ખાતોને એમ કે. એટ વાતર થડું કક્ષું જ જ મે ત ગ્રુપમાં પ્લીઝ કોઈ ફ્રી હોય તો કોલ કરોને કઈ છે ઓફિસ મને ફોન મારે ફોન માર. તિતરે બોલાય હા તો જયદીપીવસ મારો
ગ્રુપમાં મે આ પ્લીઝ કોઈ ફ્રી હોય કોલ કરોનની
હ
કયો વરસાદ પડેલો?
હા
હ વરસાદ પડેલો? હા આજ કઈ જબો પડ્યો.
અમબંગ કીધું મામ્મી.
દ બમ બમ બમ એવ આવ.
છટા પડી નાઈ ગયેલા વરસાદ નહી પડ્યો.
એવું?
હમ.
ન આયાજે કેટલા દાળે આજે પડ્યો સારો મ. ઠંડુ થઈ ગયું બધું હોય હતા.
હા ના અમારે તો ખબર નઈ ક્યારે રવિવાર જતો રહ ને ક્યારે રવિવાર આવ્યો હોતો.
જાહેર ને હવે તો ખબર જ ના પડે. નોકરી ચાલુ જ ચાલુ જ ચાલુ.
કાલ રવવાર હું તો હા હા કરતો હતો મે ક કાલ શનિવારે એમ કીધું, હુંરા શનિવાર જ નહીને આવી. ક એમ વિચાર્યું.
શનિવાર આ આ એક જયો કે છે આટની વાર.
હા.
હા પેલું આવે છે.
કોણ?
સાસો આમચ
હરે પંજાબ ગયો.
ઓ એ.
લહેરતા પછી બીજું પંજાબ કરજે.
હા હા.
હ
તું મારું શું
હોવે. હું મારું.
સારું હારું.
હ